નમસ્કાર
હહ નમસ્કાર
શું કરો છે?
કાઈ નથી કરો છો. તમે શું કરો?
હું એ ઝાડુ લગા રહી છું પછી બરતન બધાં સાફ કરું છે.
હહ સારું છે. મેં દેખો આજ કડી ચાવલ બનાવા તો કડી પત્તા લેવાને આઈ છું.
હહ હારું તે ચાવલ મીઠા બનાવી રહ્યા છે કે પુલાવ બનાવી રહ્યા છે?
પુલાવ આલીસ કરીપતા ને થોડી સી પ્યાજ અને ડાલે.
એબી શીખ ગયા છે.
નથી નથી ભાભી વણી રહે છે.
હહ સારું છે.
હહ હહ
હહ કેમ છો મજામાં? ના ના મે કોની આવો છો મારા સાસરા માય દે ઈ તો ઘણુંય કામ છે. ઈ તો કામ કર્યું છો તોય બી દેશ લોગ સાસરા વાલા નારાજ હોઈ રયા છે તો બી અઠ્ઠે આ જાઉં તો પછી કાંઈ લઈ જાય છે.
સાચી વાત છે. સાસરાવાલા ના તો દેખલો કા મોં છોડ્યો તો છોડ્યો જ રહે છે.
ના ના બસ અવરે બી એછા ભી ગોણી રેવે છે પણ મારે તો દેખલો
અધિકતર અધિકતરમાં એ એસી સેવે છે મા દેખલો
હા સાચી વાત છે.
હમ
કાઈ કરો જોહે વો નિભાવાઈ પડશે.
હા સાચી વાત છે.
હમ ઝાડુ નહીં કામ કરે ન. પછું જીમવાનું બનાવવાની તૈયારી કરું છે.
હમ હવે પાણી ની કઠે છાટતી ગઈ.
ના ના આજ તો કોની પડ્યો છે આજ તો દેખલો અવાજ આલરી છે તમારે પડ્યો છે?
નથી બસ મોસમ થઈ રો હે.
મોસમ થઈ રો. હમ સારું છે. ખાય ની પાની પડ જાવે તો ઠીક હે ઠંડક હી વે જાવે છે. કે
સાચી વાત છે. આજ તો ઘણી ઘણી પરરી છે.
હોવે આજ તો કાલે બરસ ગયો છે પાણી થોડો ઘણો જો તો કાઈ ઉમસ વેન ઓવર ઘણી ગરમી લાગડી છે.
હા સાચી વાત છે.
હમ્મ.
મોસમ તો જોરદાર જોરદાર થી થયો.
હા નઈ ખઈ રહ્યો હે મંડ્યા છે બે
હમ
એમ તો લાલ જ છે રાતમાં હીતો બ બરસ જાય પાણી.
હમ અઠે મોસમ એટલો સેરે છે.
હમ હારું છે તમે બેઈ જાવ મટી બારિશ માંયને
હા નથી નથી ગરમે છે એમાં તો.
હા એક વન મોસ મ બદલ્યો છે જો ત્યાં લ બીમાર જલ્દી વેજાય છે.
હા સાચી વાત છે.
સારીશ ના પાની હું ન. હ છે.
ઓ તમારે કેટલી કોલ થઈ ગઈ?
મારે તો કોઈ ની થઇ ગઈ હતી. હાલ તો ચાલુ કોની ના ના હાલ તો ચાલુ કોની કર્યો છે. મે તમે બોલ્યો ને કે આજ શર કરું છે થોડું કામ થઈ જાય ઘર ર પછે શરું કરું.
સારું છે સરારું છે.
હમ્મ. હું શણઉ જો.
તમારે નહીં રમતું એક ભી કોણ થઈ કોલ નહીં થઇ?
ના ના થઈ ગઈ ને થઈ ગઈ થઈ ગઈ ના ના એ ઓલ વાકી છે. અરે કઈ એક સોશયલ માઇડ રહીને દિમાગી કામ કરનું બંધ કરી દેવે છે.
સાચી વાત છે.
એ કબજે કર પૂરું કામ કર ને પાછા કઈ હવાને મળી જતો.
હા . ઓર શું કરો?
એ કઈ નથી હવે હામણા ભળા માજુ છે બર્તન માંજ ને પછે ર રોટલાારું કામ કરું છે.
હા રોટલાનું હતું ગામ રોજ નય છે.
હમ્મ સાચી વાત છે ઓછું તો ભી હોય કામ છે. પછ આમ ન હોવો તો બી ય કામ છે.
હા સાચી વાત છે.
ભગવાનને પેટ કોની બનાવ્યો હતો તો કામ કોની કર કરતો છે.
હા સમે સબ મહેનતની ભી પીટની સહી.
સાચી વાત છે પેટ પાછા દેખલો સબ બતા દોઢિયા ના.
હા સાંચી વાત છે.
સારું છે એવું શણાવજો.
કઈ નથી હું તો બસ છું. હા ગરમ ગરમે સબ સારું છે.
હમ્મ. ઓર સુના જો.
કઈ નથી હોર તો બસ સારું.
હમ્મ.
આઈ વાત કરા છે વાત કરી કરી ને દેખલો ખુબ સારી વાત કરી લીધી છે.
સાચી વાત છે ઈતની વાતો આપી આપ કે ઘર વાળા હું કોની કરી છે.
સાચી વાત છે. મારે તો ઘર સબ બોલવા લાઈગા છે એટલીવું કઈ હે.
હાછી વાત છે. હા કે હું એ બોલું છું મારે ઘરમાં આવીઈને દેખલો ન ગાડી વાત કરે છે.
અચ્છા એહેસાન બોલ્યા?
હમ્મ.
હમ્મ.
હા હું બોલું કઈ કરો વાત. તો વાત તો કર્યું છે પણ તમારે ઘરકૂટ કામ ભી તો કર્યું છે ને સાગે.
હા સાચી વાત છે.
કર્યું છે. કક કરો પણ જાદા બ બી બની શકદા જાડા બોલા તો બી સઈક કોને લાગે છે. મોટા પણ રહી ગયા છે. હમ્મ. બાકી એને રઈ ગ્યું તો આદત ભી વ કો પાચ લારે ગ લાર પજા આપણું. અને તો આદત જ મન છે
સાઈ બોલો.
હમ્મ હમ્મ.
સાચી, બોલો સાચી.
હા ધોટી વાત તોમે કઢ કરું ઘની છે.
હા હા માની પતો છે તભી તો બોલરી સાચી વાત છે.
હમ્મ. ઓ તમારે હાલ ચાલ સબ ઠીક છે?
હા હાલ ચાલ બ
તમારે માતા પિતા, ને તમારા દાદી, તમારી ભાઈરોણ સબ થીક છે?
હા સબ સારું છે. વિરો તો ઐયા નથી છે.
હમ્મ, તો તમારો વીરો ઘરા આવે કોની છે?
નથી નથી છુ્ટી માંથી આવે છે બાકી ની આવે છે.
હા આવો સમયમાં ખૂબ જરૂરી છે.
હમ્મ?
અરે કામ ભી જરૂરી છે દેખો પરિવાર ભી જરૂરી છે, લેકિન પરિવારગે સાગે સાગે કામ બી કોણે જરૂરી છે.
હા સાચી વાત છે.
હમ્મ સારું છે. હમ્મ ઓર સુણાવા જો.
કઈ નથી આવ બસ બેથી છું હું એ દુકાન માં હે બેઠી છું, પાપા બાર ગયા તો
હમ્મ તમારે કેટલી ગોલ થઈ ગઈ અં નંબર શું?
આ નંબર પ યા દસ તીસરે કોલેજ.
તીસરી કોલ થાય ગયા તી?
હા.
સારું છે ન તો જલ્દી જલ્દી કરશું અહીયા. ના આજ તો પાંચ કોલતા કરી કરી લીજો છે.
હમ્મ હું એ કર્યા છે.
હમ્મ બર્ષા છે.
ઈં જ તામ કૂષ. જીદા કશે સાઈડ વાળ તો હમ્મ ઠીક છે ઓ
ઓ કઈ નથી દેખતો બર્તન સાફ ભર્યું છે.
એકી ની હૈયા.
થોડી ઘણી તબિયત ખરાબ વેલી છે દવાખાને જાણું છે પર દીકરી રો પાપા આઈએ ગોને છે પેલી એને કોણ જાવે.
હમ્મ, ઠીક છે.
હમ્મ હમ્મ.
હા કઈ બી અચ્છા.
હું ફાઈ નથી એ બોલ્યું મોસમ ચેન્જ હોયલો છે જો હોય ના સર્દી, જુકામ ને ખાસી હોય ગયા થા.
હમ્મ, ઠીક છે ધ્યાન રાખજો.
હા ના ના ધ્યાન તો પૂરો રાખું છું પર બે કાઈ ફ તો હોય કાલના મહિને ભી કામ બી એમણે પડે છે હરખું.
હમ્મ.
નાને ભાણયો આવાનું મોસમ જોરદારથી થય રહ્યો હે.
હા માણે રો થયો મોસમ તો જોરદારની.
હમ્મ.
ઓર કાઈ સબ્જી બનાવી રહ્યા છ આજ?
ઓ સબ્જીમા તો હાલ કઈ વિચાર કોણી કર્યો છે.
કાઈ બનાવું ને મોસમ જોવ જ થયો હે બારિશનુ.
હમ્મ હા બનાવું છું અવે. તો આગેથી ઓડર લઈને કામ કરનુ પડે છે.
હમ્મ, લઈ લવ ઓડર?
હા લેવાનો બસ બસોન સાત થઈ જાહે. તે એવુંય કામ છે રોટલાનું ન સબ્જીનું.
હમ્મ.
હમ્મ. થોડુંક તમે પણ સુણવો તમારે ઘરે શું પરિસ્થિતિ શે? મારા મમ્મી પપ્પા કશે ગયા છે.
બોલ મમ્મી પપ્પા બહાર ગયા છે તો મેં જ દુકાને બેઠી છું.
અચ્છા હ હ તમારે ઘર ભી દુકાન છે, ખુદકી હે?
હા એય કિરાનાની હે.
હા ખુદકી બનાવણી સારું છે. તો તમે થોડુંક સામાન લો માલુમ છે?
હા થોડો બહુત માલુમ છે, નહીં માલુમ વે તો પાપાને ફોન લગાઈ દઉ ને પૂછલુ જે.
હા સારું છેે એ કામ તો છેના.
હા.
હા જો વખત થાય.
હા વહી તો.
હમ્મ, સારું. હો તબિયત પાણી તમારી ઠીક છે?
હા, એકદમ બરાબર છે.
હમ્મ, સારી છે.
ઠીક છે આવજો.
ઠીક છે કાઈ ની થય ગયું.
ઠીક છે.
હમ્મ.